હમ
તો અવાજ આવે જ
હાા અવાજ આવશે
બાકી વોલો કેવું હાલલે
બસ મા તમાર બોલો કેવું ચાલે
મારે તો હું તો હ વિચારું કે લાંબુ વેકેશન પડ્યું એટલે હું કે ગુજરાતમાં કને ફરવા જવુંમ જગ્યા બગ્યા ખબર હ કે અહીંયા ફરવાની મજા આવે એવું કઈ હોત તો
હા જગ્યા તો ઘણી બધી છે ગુજરાત માં તો
નું હોય હાચું
હચો આચું
એટલે આમ આમ આમ થોડું ઘણું સજેશન આપો તો
ના ગુજરાત માં તો ઘણી બધી જગ્યા જેમ કે જુનાગઢ થઇ ગયું દમણ થઈ ગયું વડોદરા થઈ ગયું કચ્છ બાજુ થઈ ગયું ઘણી બધી જગ્યાએ
એક મિનિટ વડોદરામાં શું હ ને એવું ફરવા જેવું
વડોદરામાં બી વડોદરામાં બી બાગ છે ભાઈ જૂની ઐતિહાસિક કોલેજ એક હૈ લ મ્યુઝિયમ ભી હૈ અને હાલ તો ઘણી બધી નવી નવી જગ્યાઓ બી ખુલી છે જેમ કે વડોદરા કયા કરીની જગ્યાએ તો
ત્યાં શું હોય એટલે
ત્યાં આગળ બી એક નંબર ત્યાં આગળ બી સાંજના ટાઈમે સુક્યા ત્યાં આગળ બેસ માટે બી સારું એક લેક સાઈડ એરિયા ત્યાં આગળ શાંતિ થી બેસીને આપણે આપો ટાઈમ સ્પેન્ડી કરી શકો ફેમિલી વાળા સાથે નોર્મલ ફ્રેન્ડ સાથે બી
અચ્છા એવું છે એમને કઈક આમ એવી જગ્યા હ છે જેમ દરિયા કિનારો ને એવું કઈ હોય મજા આવી જાય ફૂલ
દરિયા કિનારે જવું હોય તો તો દમણ બાજુ જવાનું દમણ બાજુ એક નંબર મજા આવે દમણ બાજુ હા દમણ બાજુ નોર્મલી બે કે ત્રણ બીચ છે એક મોટું દમન નાનું દમન ને એક જમ્પોર બીચ કરીને ક
હા
જામ્પોર એ બાજુના બીચમાં અ ત્યાં એક નંબર મજાઈ જાય તમને સાંજના ટાઈમે ત સવાના ટાઈમ
એટલે આમ અહં દમણ જવું હોય તો કેટલા દી જવાયને અંદાજે ભાડું ને એવું કઈ રીતે
જો દમણ જવું હોય તો તમારે નોર્મલી જેમ કે એક બે દિવસ બે દિવસ ન પ્લાન હોય તો ત્યાં આગળ મજા આવીઈ જાય ત્યાં આગળ નોર્મલી સોમવાર થી લઈ ને અ આપડે શું ક શુક્રવાર સુધી જાઓ તો તમારે ત્યાં બધા નોર્મલ લેટસ પડે બાકી શનિ રવિ જો તો ત્યાં આગળ તમારે વડે શું કેહેવાય અ ઓલમોસ્ટ બધા હોટલસના રેટ અને ત્યાં આગળ સ્કૂટીના રેટ બધા ડબલ થઈ જાય
અચ્છા એવું છે એટલે એટલે આડા દિવસે જવું પડે એમ
આડા દિવસે જવાનું ત્યાં આગળ ફરવાનું ત્યાં આગળ જવાનું એટલે આપણે ત્યાં આગળ ઘણી બધી જાણકારમાં મારે હોટેલ્સ વાળા ભી હૈ તો ત્યાં આગળ હા ત્યાં આગળ જઈએ ત્યાં આગળ પ્રી બુકિંગ કરાવ દેવાની
હમ્મ
અને પ્રી બુકિંગ કરાવો એટલે યાદ આ વસ્તુ ધ્યાન નાખો કે સોમવાર થી શુક્રવાર વચ્ચે જવાનું આડા દિવસે એટલે ત્યાં આગળ તમને બધી વસ્તુ એટલે પબ્લિક ભી ના રે તમે આમ થી તમારું ખુદને એન્જોય બી કરી તમા ફ્રેન્ડ ફેમિલી આરામથી
અચ્છા એટલે
હોટલનું પ્રિ બુકિંગ થઇ જાય હોટલનું મસ્ત પી બુકિંગ કરે રહ્યા ને મસ્ત સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ વા હોટલ લેવાની મસ્ત પ્રી બુકિંગ કરી દેવાનું નોર્મલી તમને બે બે હજાર પચીસો મળી જાય પર પર ડેની
અચ્છા એટલે ઓ નાનું વલા ટાઈપ
નાનો વીલા ટાઈપમાં તમને પર દિવસ ન એટલું મળી જશે
એટલે ઈ બાજુ પબ્લિક ને એ કેવું એટલે મજા આવ એવું હે કે પછી ફરવાનું સાર હો પણ પબ્લિક આવાવ બેકાર એવું ક
નંબર ત્યાં આગળ પબ્લિકની એક નંબર દિલદાર પબ્લિક એકદમ જબરદસ્ત પબ્લિક
પછી આ કચ્છ કીધું અયા શું છે
કચ્છમાં બી અ ઘણી બધી જગ્યાએ કચ્છમાં બી નાનું રણ મોટું રણ એ કે અ પછી સફવેદ રન બી આઈ ગયું ત્યાં આગળ આજુબાજુ મુન્દ્રા પોર્ટ બી હે કચ્છમાં બી કચ્છમાં બી કદાચ કીલો વિલો બી એ ઘણી બધી જગ્યાએ કચ્છમાં ફરવા લાયક
એટલે ઈ વલ જવું હોય તો ક્યાંત શિયાળો ઉનાળો ચોમાસો
ત્યાં આગળ ત્યાં આગળ ત્યાં આગળ જવું હોય તો તમારે મોસ્ટલી શિયાળામાં જવાનું શિયાળામાં જોય એટલે તમે ત્યાં એક નંબર મજા આઈ જાય
શિયાળામાં મજા આવે
હા શિયાળામાં એક નંબર મ જા આવે કારણકે ઉનાળા મજા હોય તો તો મને ગરબી વરબીી વધારે લાગી જાય
હા આમ થું રણ વાળું એટલેતો ગરમી બાપ ઉપર થી ધોળ ભૂળ ઉડતી હોય
હા દોડૂ શિયાળામાં જો એટલે સવા સવારના મસ્ત સનરાઈઝ ભી જોઈ લેવાનું ત્યાં આગળ રનના અંદર જો તો આપણને એ ટીવી બી આવે ઘણી બધી રાઈડ છે કેમલ રાઈડ છે ઘણી બધી જગ્યા તે થાતું હોય એટીવી ચલાવાની પછી હોટલ બલૂન છે એના અંદર ફરીને તમાર આખું આખું રણ નો આખો શેર ફરાવામાં આવે
હ ઉપરથી પા શું કેવા આપડે અહિયા વિન્ટરમાં તો થતો હશે ને મોટા કાઈ
હા હા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ભી થાય એ મા વિદેશ થી ઘણા બધા માણસો આવે અહી જે કઇટ ચકાવવા માટે ડો મોસ્ટલી ગુજરાત ટુર માટે બી ઘણા બધા આવે
અચ્છા એવું છે એમ ના એના એના પછી આવડે સોમનાથ હતો ને હા સોમનાથ ન તો મેં સાડું કે અહં મેન તો એ છે તો બાર જ્યોતિર્લિંગ નું એક મોટું જ્યોતિર્લિંગ હે એના પર એના પ ઉપર થી અયા અયા બીચો હે ઘણા બધા
હા સોમનાથ નું તો મેં બી સાંભળેલું જ છે સોમનાથમાં મોસ્ટ લી ત્રણ ચાર જગ્યા એવી ફરવાની એ કે એક બીચ એ ત્યાંનું અ સોમનાથ નું પ્રોપર મંદિર સોમનાથ ના મંદિર વિશે ખ ઘણું બધું સાંભળેલું મેં તો
આઈ ગઈ તો મને ખબર કે બાર જ્યોતિર્લિંગનું એક સૌથી મોટું મંદિર હે ઉપરથી તો પેલું જ મંદિર એ છે ત્યાં થી જ શરૂઆત થઈ તી બધા જ્યોતિર્લિંગ ની ઉપરથી યાં શું કેવાય શિયાળામાં તો ઓલા હોય ગરમ પાણી ના જરા ના ખુંડ મોટા કે જે આમ શું કેમ મીન માંથી આવતા હોય ગરમ પાણી ત્યાં નાવો એટલે બધું થાવા ઈના પછી આજજ જુનાગઢ હે વરસાદમાં જવાની તો મારી ફૂલ ઈચ્છા હેયા તો હવે
હા તો ત્યાં જુનાગઢ બાજુ ભી ગીર આઈ ગયું એ બાજુ નો શાસન કીર આઈ ગયું
હા જુનાગઢમાં તો ઘણું બધું છે એક તો સાસણગીર ઇયા તો શિયાળામાં જવું પડે કારણ કે વરસાદમાં તો ન મજા આવે એના પછી મેન એક તો આ પડા ઉપરકોટ નો કિલ્લો ઈમે અંદર ઘણો બ નવ ઘણ કુવોને પછી કઈ અડી કડીને વાવ અશોકનો શિલાલેેખને આખો કિલ્લો ફરતા છે ને કેમ હું કે પાંચ થી છ કલાક કિલ્લા હોય જાય એના પછી પછી એક બીજું એક શક્કર બાગ જોવું હે આખા હું તબડા એશિયા નું હૌથી પેલું જોવું ઈ હતું
વા રે વા
એટલે થોડુંક જોવું જૂનું હશે ને ઉપર થી મેઈન તો ઓલા હાટુ જ છે કેં હેને સિ જોવા હોય તો ઉપર તો સિંહ સિવાય ઘણા બધા પ્રાણીને ખા છે એના પછી આપડે ઓલુ શું કેવાય આ જો આયા બે ડેમ મેન તો હેને હંસનાપુર ડેમ જે જે જુનાગઢ થી પંદર કિલોમીટર બહાર આવે પણ એક નંબર જગ્યા અને એક હે વેલિંગ્ટન ડેમ ઈ જુનાગઢ થી અંદર હાઠ કિલોમીટર વરસાદમાં અયા પાણી બાણી બધું ફૂલ હોય ઉપરથી એટલે આજો ને વેલિંગ્ટન ડેમની બાજુ માંથી તો ઓ દાતર પર્વત ના જાય દાદરા ચાલુ
અરે હા હા દાતાર પર્વત વિશે ભી ઘણું બધું સાંભળેલું એ ત્યાં આગળ જોરદાર હે ત્યાં આગળ એક અંબાજી ભી હે ત્યાં આગળ
ના ઈ તો ઓ તો ઈતો ગિરનાર ઉપર દાતર ઉપર તો મેન ઓ ઓલો નવનાથ નો ધૂણોન ઉપર કે ઓલા આ બધા નો હોય હિન્દુ મુસ્લિમનું એકતા ના પ્રતિક અને ઉપરથી આ શું કેવાય અં નવ નાથ ના ધૂણે ઉપર હે ને ભૂત ઉતારવા ને એના હાટુ તે બહાર થી ન્યાથી આવતો હોય લોકો તાંત્રિક ક્રિયા કરવાના આ ને તે અઘોરી બવ હોય અહિયાં
હા એ બી હે ત્યાં આગળ તો સાંભળવામા આવ્યુ તું એ બી ત
એના પછી તો મેન આપડે ગિરનાર પર્વત જે પર્વત ઈ જ ઘણું બધું આવે હું કેવાય એક તો પર્વત ની બાજુમાંથી એક જંગલની અંદર હેને બે કિલોમીટર અંદર કહેવાય બાપુ નો આશ્રમ હે એના પછી ગિરનાર હેને નવી સીડી ચાલુ કરો ને ચડવાનું એટલે સૌથી પેલા તો હે ને વેલનાથ બાપુ ની ગુપત આવશે પછી જૈન દેરાસર એના પછી આવે અંબાજી પર્વત પછી અહિયાં થી આગળ જાવ એટલે આવે કઈક શું કે ગુરુ દત્તાત્રેયના ચરણ પાદુકા એના પછી આવશે કમળકુંડ એના પછી આવતી ઉપર ગુરુદત્ત સત્ય ન ઓલો જે મેન મૂર્તિ છે મંદિર એ અને ઉતરતી વખતે જો જૂની સીડ ડ એટલે ્યાં તો ઘણું આવેય શશાન રામ વન સીતા વન પછી શું કવાય અનુમાનદાર હ
હ
એની સિવાય પછી એના પછી એક કઈક ગુલાબ નું ગાર્ડ અને ઉપરથી જટા સં કરે ગિરનાર માં મજ આવી જાય એમક ચાર પાંચ દિને રજા આવે ને એટ જઓ
હા ભાઈ એ જુનાગઢ માં તો એક નંબર બધી ભરવાની જગ્યા તો એ ઘણી બધી એ એ બસ એ તો વેકેશન માં ચાર પાંચ દિવસ નું મસ્ત વેકેશન હોય ચાર પાંચ દિવસ નું મસ્ત પ્લાન બનાઈ ને નીકળી જ નું આરામથી ફરતા ફરતા આવવાનું
હા ઈ જ કરેમ ગીરના આવથી ગીરના લેવાયાં થી નજીક સોમનાથ પડે સોમનાથથે લઈ લેવાયા
હ સોમનાથ લઈ લ્યા સોમનાથ પ થોડું આગળ દીવું પડી જાય દીવ લઈ લે તમારે પાસે વેકેશન ટાઈમિંગ વધારે થઈ જાય તો આગળ દ્વારકા ખેંચી લેવાય દ્વારકા હાથે હાથે ફરી લેવાય
હા દ્વારકા જ દ્વારકામાંય ઘણું ક તો એઈ એક તો દ્વારકા મેની નું મંદિર હૈ કિલ્લો હૈ ઉપર થી બેટ દ્વારકા હ ઉપર થયા હતા તો ઓલુંય ચાલુ થ ડુબે દ્વારકા જવ હોય તો ઓ સબમરીન ટુર
અરે હા એ બી એ બી એ બી બહ જૂનું મંદિર હ ત્યાં આગળ બી નીચે
હા અં ઉપર થી મેમનો હ પોતાનો સૌરતપુર બીચ ત્યાં જવું હોય તો એટ આજો કે ત બીચ ઉપર થોડું હું કે કચ્છમાં ઓલો હ ને માંડવી ન
હા હા માંડવી ન બીજ બેન
અચ્છા હ હા હા હવે જોવું એમ મહતમ રજા પડે એટલે પેલા ગીરનાર નીથી ગોઠવવી રહ્યો
બરોબર મારે ભી રજા પડે એવું થાય તો આપડે હાથ પ્લાન ગોઠો હાથ જતા આવશો આપડે હ
હ હા ને તારો સારું હાલો તારે હવે અત્યારે તો કામ થને પછી ફ્રી થઈને કરું કો
હા ભલે આરામથી ફિચંગ કરીએ
હા હા
હા કો કો